હેલો.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં તેમ કે તમે કેમ છો.
બસ આપડે મજામાં જમી લીધું.
હા, જમી લીધું.
બ બાકી બધા એ
દાને જમી લીધો.
ચલો સાહેબ અચ્છા ફ્રી થઈને બેઠા છો એમ.
બે તો મારો કોલ આવ્યો છે, ના, ના, ના, આ એવી તો બાર વાગે સુધી તો મોબાઈલ ચાલશે.
હા સાચી વાત છે પણ બધા ભલે લાઈટ બધું ટીવી બંધ કરીને પણ બધાના હાથમાં ફોન તો હશે જ બાર સાડા બાર સુધી.
આરામથી. બાર સાડે બાર એક વાગ્યા સુધી કઈ કઈ ટે લગી જાય તો એક વાગ્યા બે વાગ્યા
હા અરે એ તો ઠીક પણ આપડે ફ્લેટમાં શું કરે બધાના બ માં જુંવું ન તો લાઈટો તો બધું બંધ હશે પણ એમ જાકીને જોઉં ને અંદર દરવાજા આગળ તો બધાને હાથમાં
ફોન હશે હમ દરવાજા આઠ વાગે બંધ કરી દો. પાછી લાઈટે બંધ કરો તો પાછા મોબાઈલ લઈ લો હાથમાં.
યાર આ વખતે બધા લાઈટો એટલે જલ્દી બંધ કરી દે છે કારણ કે આ વરસાદના લીધે મ મચ્છરો ઉડવા વાળા બહુ આવે છે એટલે બંધ કરી દે છે જલ્દી. હા, વરસાદ ના આયા મચ્છર આઈ ગયા.
અ તારા સ્ટેટસ જોયા જોયા હતા એને અ તમે પીઝા કેવી રીતે બનાવો છો.
અચ્છા તમે ઘર માટે બનાવાના છો તમારે કે કોઈ ગેસ્ટ આવવાનું છે.
ના મારી દીકરી છે એના ભલે પીઝા ખાવું છે પીઝા ખાવું છે.
અચ્છા.
હમ.
મેં તો શું કર્યું તું જો હું તો ઇટાલિયન પીઝા એક બે બનાવી લઉં છું જેમ કે બધાને કોઈને કેપ્સિકમ ને એવા બધા મતલબ વેજીિટેરિયન જે હોય ને એમને વેજીિટેબલ વાળા પીઝા ગમે છે તો પછી મેં એ રીતે વેજીિટેરિયન વાળા વેજીિટેબલ વાળા પીઝા બનાયા જેમને એવા ખાવાતા અને અમુક ને ચીઝ ભાવે છે વધારે તો એવા ચીઝ વાળા બનાવે તમે કેવા મતલબ તમારે કેવા બનાવે છે. ચીઝ વાળા કે વેજીિટેબલ વાળા.
ચીઝ વાલા ભી બતાવ તો તમે બીજા વેજીિટેબલ વાલા ભી
અચ્છા મેં તો ખબર હે શું કર્યું બહાર થી આપણે બિટારિયન ના નઈ આવતા પીઝાના પેકેટ આવે છે.
હા, હા આવે છે.
હા એ લાઈન હું તો ચાર કેટલા આઠ નવ જેવા દસ જેવા લઈ આવું છું. એટલે ફ્રીજમાં મૂકી દો બગડે નહી. તો પપ્પા ખાતા ના નથી નહી નહી નથી બગાડતા ફ્રીજમાં મૂકીને તો નથી બગાડતા.
તો કડક નહી થતા ફ્રીજમાં
પેકેટ નહી ખોલવાનો પેકેટ ખોલવાનો નહીિ પેકેટ બંધ હોય જેમ કે તમારે ઘરમાં ચાર જણ છો બધા ખાઈ લીધું તો બે બે મતલબ બધ નાના નાના પે હોય પેકેટમાં તો જેમ કે એક માણસ બે બે ખાય તો ચાર માણસ આઠ ખાઈ જાય પર બીજા બે જે હોય ને બચ્યા હોય તે તમે એમને એમ જ ફ્રીજમાં મૂકી દેવાના ખોલવાના નહી.
હમ્મ હમ્મ.
એને ખોલવા ખોલશો તો કડક થઈ જશે બંધ ના બંધ હશે ને તો નહી થાય.
હા
લાઈન અને પછી સાથે ના ટોપિંગ આવે છે ઉપર સોસ આવે છે ટોપિંગ આવે છે માયોનીસ આવે છે પીઝા પાસ્તા સોસ આવે છે એ બધું એક વાટકી માં ને બધું મેેશ કરી બધું નાખું છું થોડા થોડા અંદાજાથી. એ બધું નાખીને મેેશ કરી દઉં છું. પછી પીઝાની રોટલી પર બધું મૂકીને અને જેમ કે માર્ગ રીટા પિઝા બનાવા હું માર્ગરીટાની વાત કરું છું પછી એની ઉપર હા પછી એની ઉપર ને બધી આટલે મતલબ કે વસ્તુઓ નાખી પછી પેલી નહીં આવતી નાની નાની ચીઝ આવે છે મોઝરીલા ચીઝ
સલાઈસ સલાઈસ ચીઝ હ ચીઝ ની સ્લાઈઝ બોલો છો
હા હા હા હા હા પેકેટમાં આવે છે ડી માર્ટ મને જોયો છે.
હા હા તો એ અગર તમેં નાખવી હોય તો એ ઉપરથી નાખી દો પછી ઓરેગાનો ચીલીફ્લેક્સ નાખી દો. પછી અગર તમારે એ ચીજ ના નાખવી હોયને તો ની ટિકકી ની આવતી મોટી એજ છીની ને નાખી દો આખી અને ઉપર થી ચીલી ફ્લેક્સ હા ઉપરથી ચીલી ફ્લેક્સ નાખી દો અને શું કેવાય હે
હમ્મ હમ્મ.
ઉપરથી ચીલીપ્લેક્સ અને આપડે શું કેહેવાય ઓરે
હા
ગાનો ફેકીન અને પછી નોસ સ્ટીક નો તવો લેવાનો એમાં સાઈડમાં નાની વાટકી માં ને પાણી મૂકી દેવાનું. પાણી ગરમ કરવા એ જ નોસ્ટિકમાં જ વાટકી માં પાણી ગરમ મૂકી દેવાનું પછી બટર નાખીને અને પીઝા મૂકીને ઉપર ઢાંકી દેવાનું પાંચ મિનિટ થાય એટલે એને હલાઈને જોઈ લેવાનું ચીઝ ઓગળી ગઈ છે નીચે થી રોસ્ટ જેવું થઈ ગયું છે. એને પછી એજ તાવેતરથી એને કટિંગ કરીને એ સર્વ કરી દો બધાને. આ માર્ગરીટા પીઝા જે આપડે કહીએ ને ચીઝ વાળા પીઝા એ આ અને વેજીિટેબલ પીઝા કરવા હોય. તો એમાં શિમલા મિર્ચ નાની નાની બારીક શિમલા મિર્ચ હોય પછી ટામેટા હોય
પી પીલો ભી હોય છે ને પીલો લાલ હરી
પણ તમારે તમારે ગ્રીન તમારી હા એમાં જે વાપર્યું ને એ વાપરી શકો છો હેલો
નેટ બરાબર ચાલતું નહ નેટ બરાબર ચાલતું નહી તારું.
કેમ હા બોલો બોલો.
નેટ નું પ્રોબ્લેમ થાય છે. નેટ નેટ નેટ બરાબર નહી છે તારો તારે ના અટક અટક ક્યાં આવે છે.
અચ્છા એવું છે હા તો નેટવર્ક ઈસ્યુ થતો હશે તો પછી.
હા નેટવર્ક ઈશુ હતું બીજા હા હા બોલો.
તમારે જેમ કે આ કેપ્સિકમ પછી ટામેટા ડુંગળી સમારી મૂકી દેવાની પછી પીઝાની રોટ એટલી લઈ ને ઉપર પેલું જે ટોપિંગ આપડણે રેડી કર્યું હોય ને બધો મસાલો જે એમના તમે સો પછ પ ને ફરીથી ઉપરટ બધું મિક્સર આપડે રેડી કર્યું હોય ને વેજીિટેબલ એ નાખી દેવાની પછી ચીલી ફ્લેસ અને ઓરિગેનો નાખીને આપે એને પછી તમારેે પછી આપ થ જ થઈ જાય જોઈ લેવાનું આગળ
પીઝા ન રેડીમેડ સોસ ભી આવે છે? કે ઘરે બનાવશો તમે પીઝા ન સોસ રેડીમેડ બી આવે છે ને.
હા કરું છું બાર થી લાવું છું પછી આપે જે કેચઅપ હોય છે. એ જે આવતી ફ એ
હમ હમ
હલો
તારી વા આવાજે કાપી કાપી
હેલો શું કહતો
અવાજ આવતો નથી તારો તો મારો અવાજ આવતો નથી.
તમારો આવ્યો અવાજ.
હમ તારો બરાબર નહી આવતો.
મારે નેટવર્ક ઇસુ થતો હશે હા અહીં નેટ નેટવર્ક ઈશુ થતો હશે થોડો થોડો આવરજન જાય છે એવી રીતે થતું હશે.
હમ હમ રોકી રોકી ના આવે છે અવાજ.
અ પછી જેને જેમ કે માર્ગરીટા કોઈને પીઝા ખાવા હોય એને માર્ગરીટા આપી દેવાના‌. જેને વેજીિટેબલ ખાવાયને વેજીિટેબલ વાળા આપી દેવાના.
એના સહિતના ઝંઝટ કરવો નહી બજાર થી મંગવાઈ લો ને. રેડીમેડ. ફરક પડે છે ઘર ઘરે બનાવોના બહાર ની પીજા ના ફરજ છે પડે છે?
હા હા થોડું બહાર જેવું તો નહી બનશે આપડા ઘરે. પણ મતલબ કે એક વસ્તુ એવી છે જેમ કે બહારથી આપડે લાઈએ ને તો મોંઘુ પડે છે જેમ કે પંદરસો ના બે આવી જાય નાના નાના આવે છે. પલર સાઈઝ ના સાતસો આઠસો સુધીના પીઝા આવે એના કરતા આપડણે ઘરે જ દસ રોટલી લઈને ચીઝની ટિક્કી લઈએ પછી પાછળ ચીઝ જ્યાં સુધી પીઝા હોય ત્યાં સુધી તો વપરાય પ બચી હોય તો આપણે ગમે ત્યારે શું કેહેવાય આપડે નહી આપડ બ્રેડ બટર બધા થાય છે એના ઉપર આપડણે લગાવને ગમે ત્યારે ચીઝ બટર પડ્યું હોય તો બીજા કામમાં પણ આવે
એક વાર મારે સા મારે સા યો ય થયોયો બજાર થી મંગવાયો ડોમિનોસ નું ઘરે આવયો છોટો છોટો પીજો કોન ખાય કોન ના ખાય
એટલે તો કઉ છું એના કરતા ઘરે લઈને ઘરે બનાવો તમારી આંખોની સામે બનાવો અને પછી જે ચીઝને જે બધું પડ્યું હોય બટર વટર તો આપડે ફ્રીજમાં મૂકી દઈએ બીજા દિવસે સેન્ડવીિચ કરી લો એની
હમ તમે તો બહુત કછ બહુ જ રેસીપી આવે છે તમે તો બીજી ઘરનું ઘરનું ખાના બનાવે આવે છે કે નહી કે પીઝા એ ડ બેેલ વડા પાાવ આઈયા પછે
મને ના ઉપરની વસ્તુ જો રોટલી શાક તો બધા ખાય છે કઈક નવી વસ્તુ શીખીએ ને તો મજા આવે ઘર વાળા ને પણ બધાને ક્યાં કંઈક નવું
જાતે શીખ્યો છો કે મોબાઈલ ઉપર
ના ના હું પહેલા કોરોનામાં હું પેલા બનાવતી હતી અમે રસગુલ્લા પછી શું કેહેવાય આપણેે જલેબી રબડી પછી આજ કે્યું છે બધા હલવાઈ બનેલા ઘ આ બધું મતલબ બનાવતા બ સ્વીટ વસ્તુ બનાવ છું જેમ કે વેસણના લાડુ થઈ ગયા મેંગો કોકોનટ બર્ફી થઈ ગઈ.
હમ હમ
આવું બધું સ્વીટ મને વધારે ગમે છે બનાવવું પછી મોમોસ છે એ મને બહ જ ભાવે છે એટલે મેં એ ટ્રાય કર્યું
સર તમે મારે વોટ્સઅપ પર પીઝાની રેસીપી મોકલો છો ને
હા કઈ નહી હું મોકલી દઈશ
હમ મેહી તો તારે જોડે ફોન કરીશ મેં
હા કઈ વાંધ હે હા ચલો ઠીક ઓકે બાય ગુડ નાઈટ
જય કૃષણ જય શ્રી
જય શ્રી કૃષ્ણ